ત લે કે લા જી કું પેલા તઈ વાત કરેલી હ એમ કવું હલો
હલોલો
અવાજ આવે
હા આવે છે કેમ છો મજામાં છો તમે
આવઓ બસ મજા આવ તમેમે બરા
શું કરી રહ્યા છો
બસ હાલ તો ગામમાં ગયો હતો સમાન લેવા થોડોક ઘરનો અને હવે ઘરે આવ્યો ખબતર
હમ આપણેે ખેતરમાં વાવેતર કરી રહ્યા
હા બસ કરી રહ્યા હમણાં બે ત્રણ દિવસ પેલા જ કરી દીધું
હા એવું એમ તમારે ટપક છે કે ફૂવારા પદ્ધતિ?
હા ફુવારા પદ્ધતિ છે અમારે.
એવું એમ હા તો ફૂવારો સારું રે કે ટપકમાં સારું રે?
હા આમ તો ટપકમાં સારું રહેે કારણ કે તેમાં પાણી ઓછું બગાડે અને આ જે ફુવારા પદ્ધતિ હોય એમાં પાણી નો બગાડ વધારે થાય.
બરોબર. તો અમારે તો ખેતરમાં તો ફૂવારા જ કરીએ ને?
હા ફુવારા કરો તો પણ ચાલે અને ટપક સિંચાઈ પદ્ધતિ એ કરો તો ચાલે. ટપકમાં થોડું સારું રહે એમ.
હા તો ટપોકમાં ખર્ચો વધારે થાય કે ફુવારામાં ખર્ચો વધારે થાય?
હા ટપક માં વધારે. સાચો સાહે થોડો.
હા. બરોબર તો મને એવું લાગે કે તમારા ગામમાં કે
હા વાત સાચી. અમારે મંદિર છે ને કઈ ભગવાનની તે હા તે ભગવાને કઈક ના પાડેલી છે તેના કારણે કોઈ. ટાબા નથી પડતું ડાયરેક્ટ પતરા વાળા જ ઘરકા નથી.
તો તમે તો ઢાબા વગરના કાચા મકાનમાં જ રહેતા હશો ને?
હા કાચા મકાનમાં જ રહીએે થાબા વગર ના હોય જે સિમેન્ટ ના પતરા હોય ને. તેના તો કોઈ. મળળ્યા હોય. વગેરે એના મકાન બને હોય.
તો એક એવું કહેવામાં આવે છે કે હા મારે વાવેતર થઈ ગયુ.
તમારે શું આવે?
અમારે મકાઈ અને અફનના ડોડા.
એવુ
હા.
બરાબર મકાઈ અ તમે ગાયો માટે વાવો છો?
હા કાચી ગાય માટે ઘાસચારા માટે વાવીએ.
હા કા. સારા માટે બરાબર. તમે રાખો છો ગાય એમ? ગાય ભેંસો?
હા ગાય ભેસો રાખે છે દૂધ ભરાવે છ.
એવું એમ દરરોજ કેટલું ભરાવા
અમારું દરરોજ ન તો દૂધ હશે કોને દસ કે પંદર લીટર.
બરાબર દસ પંદર લીટર તો આવક સારી રેતી હ છે તમારે.
તો લીટર એ કોને પચાસ રૂપિયા લીટર એ મળે તો અંદાજે ત્રણસો ચારસો રૂપિયા કમા દિવસના
બરાબર.
હા.
બીજું તમે આ ખેતી જ કરો છો ને?
હા ખેતી કરીએ તો અમે બીજું તો એક એક દુકાન છે ગામમાં
બરાબર.
બાળવા છે બીજું કોઈ કરતા
હમ બરાબર તમે ક્યારે મગફળી આવે?
અમે તો મ કઈ વાવે કોને હાલ તો દસ કે દસ બાર દિવસ જેવું થયું. પણ એનું ઉત્પાદન બહ હારું હે.
સારું એમ?
હા.
પાણી પાાવ્યુંશે તેને
હાલ તો બે વખત પાણી પાાવ્યું છે. પણ હવે નિંદા મનને દવા હાલવાની હ ત્યાં દેવા આલી ને પહે એને મોટું મોટું કરશો અને એને સારી ટ્રીટમીટ ખાતર બીજું નાખીને એનો મોટો ઉછેદ કરશે.
બરાબર પછી તમે ઘ સારો ગાયને નાોખશો એમ?
હા અ કાસ સારો મશીનમાં કતર કરી પછી ઢોરો મા માટે નાખસા
બરાબર.
હા તો તમે રોડ ઉપર રહો છો કે હા અમે રજકા બાજરી વાવ હા હમ. તો તમે ગાયો પેસો કેટલી રાખો?
હા, અમારે છે બે ગાયો છે અને એક ભેસ છે. ડોવા આવે છે, ને ગાય નસીબ
હા બરોબર એકદમ તમારે લીટરના પ્રતિ, લિટરનો ભાવ કેટલો હશે?
અમારે લગભગ સાઠ રૂપિયા જેવો હશે. પ, એક લીટર અમે ડાયરેક્ટ છૂટું દૂધ આપીએ હા દસ રૂપિયા વધારે.
તો તમે ડેરીમાં ભરાવો કે છૂટો કાપો?
હા, અમે છૂટક આપીએ, એટલે અમારે દસ દસ રૂપિયા વધારે મળે એવી રીતે જે લોકો એ બાંધેલું હોય શહેરમાં તેમને ડાયરેક્ટ આપવા જઉું. પડે પણ દસ રૂપિયા વધારે મલે.
બરોબર, તો તમે આપ આપવા જો, કે વ્યતિ તમારા ઘરે લવા આવે
ના, અમે આ જઈએ અમે સાત - આઠ જણા જે બાંધેલા રોજના એટ તેમને દરરોજ દૂધ આપવાનું હોય. કોઈને લીટર આપવાનું હોય, કોને બે લીટર આપવાનું. આપવાનું હોય કોઈ ને પાનસો ગ્રામ
હા, બરોબર. અ ત્યાં તો આંબા આંબા હૈ આંબા
હા, છે ને આંબા
તો તમારે આ ફેરે કેરી પાકી હ છે. ખૂબ બધી
હા પાકી હૈ, અમુક આંબા હૈ, જે કેસર આંબા હૈ પછી જે દેશી આવે એ પણ છે. હાફૂસ કેરી આવે એ પણ પ છેી ત્રણ-ચાર મહિના છે.
તો તમારે એઈ બાજુ એવું કહેવામાં આવે છે કે ઈશ્વર ભાઈ નું ઘર હે ત્યાં ઓબાને હાવ નાની નાની કેરીઓ આવે
હા વાત સાચી એકદમ નાની નાની અને ખુબ જ ખાટી આવે છે તે કેઓ તે લગભગ તમે પાકેને ત્યારે ખાવી પણ ખુબ મુશ્કેલ પડે કારણ કે ખુબ જ ખાટી આવે છે જે કાચી હોય જય્યારે તો તમે ખાઈ જ ના શકો કોઈ ખાતું જ નથી હમ
અચ્છા બરોબર તો ઈશ્વર ભાઈ નો પૌત્ર રહ્યો તો એમને તો કા ખાટી ખાટી કેરી
હા એતો ખાય છે એમ પોતરો રહ્યો એ ખાઈ જ શકે બીજા કોઈ ખાઈ જ નથી શકતા
હા એ તો આમ ઘટાડું ખાતું હોય એ એ રીતના ખાતોું હશે એ તો બરોબર તો અમી ભાઈ એનો પોત ભણે છે કે કથાડે સારવા જાય
ના ના ભવાનું પણ ચાલુ ને કારે સારવા સારવા જાય છે એ બંને કામ કરે છે
કતાળ ન તો દૂધ તો લીટર ના હાથ હજાર હ ને
હા સાત હજાર હવે એ ઘેટર પણ પાળે છે ઊંટ પણ પાળે છે બધા ન દૂધ ભેગું કરીને આપે છે એ
તો એવું તો તમારે પીલડી તો નજીક પડતું હશે
હા નજીક પડે
તો અંડાાર લઈને લારી કરીને તો સ્પેશલ ફેરા કરવા જતો હશે પીરડી
હા દરરોજ જાય તો કોઈ પણ સામાન અમારે મંગાવય તો પણ અમે માવ
હા તો તમારે રે તો તમારે શું થાય
મારે કાકા ન છોકરો
તમારા કાકાનો છોકરો થાય તો તને તો ફ્રીમાં જ લઈ આપતો હશે ને શ્યામાન
હા બધો બસ ફ્રીમાં જ લઈએ આપે અમારે
હા હા
હમ તમારે અત્યારે વાતાવરણ કેવું છે અત્યાર બાજુ
અમાર તો વાતાવરણ કેવું વરસાદી વાતાવરણ છે
હા હમણાં કોઈ દસ પંદર દિવસમાં કોઈ વરસાદ આવ્યો હતો
હા આવ્યો હતો ખુબ બધો આવ્યો હતો પણ અત્યારે પછી કોઈ આવ્યો નહીિ એના પછી કોને હા
કઈક આગાહી આપી છે અંબાલાલે તો વરસાદનું જો વાતાવરણ રહે છે
હાયત તો આપી છે પણ અમાર ગામમાં એક પરંપરાગત એક ગોધડ બાબાનું મંદિર છે હ ત્યા એક સત્તર તારીખ ની વાત થતી હતી કે ત્યાં વાડી કરીએ તો બહુ બધો વરસાદ આવે
એવું હ વાડી કરીએ તો
તે તો આજે હા એવી પરંપરા હ અમારા ગામમાં અ્છી આજે સત્તર તારીખ કરવાની હતી તો સત્તર તારીખે સવારમાં ગયા હશે ત્યારે બપ વરે છાંટા આવ્યા કોને
હમ
હા એવી અમારો પરંપરાગત એ વરસાદે આવ્યો
ત્ય વરસાદ લાવો છો એમ
હા અમે એ રીતે વાવેતર કરીએ
હા એનાથી વરસાદ સારો થાય
હા વરસાદ સારો થાય
હમ બરાબર
હા
નાકળંગ ભગવાન નો મેળો ક્યારે હોય છે
અમારે નકમ ભગવાનનો મેળો દર બીજે હોય છે પણ મહામેળો દિવાળી ના દિવસે બે દિવસનો ભેગો હોય છે
બી દિવસ કયા કયા હોય
બેજ દિવસ એક પાઇબીજ નો મેળો હોય અને એક અમાવાસ નો મેળો હોય
હમ
હા ત્યારે એ કો ને ત્યાં અમારા નકમ ભગવાનની પરંપરા મુજબ નેહણા મુડઠાના બગતર આવે ખૂબ બધી વસ્તી આવે અને ત્યારે ખૂબ જ પ્રમાણમાં ત્યાં બગદરને કોરે મોરે ઓટા મરાાવય
એવું બખ્તર લઈ ને આવે એમ પહેરી ને આવે
હા બગધર પ્યારી ના આવે જને કહેવામાં આવે કે જૂના ભગવાનો બગદર પ્યારથાન યુદ્ધ કરતા હાત્યારે એટલું એટલું વજનદાર ને એટલું ભારે બગદર પહેરી ના આવે
એમ કેટલા વજન ન હોય છે તેનું
જે કહેવામાં આવે છે કે પોત થી છ મળરજો વય છે
હા
ત્યાં ભગવાન જ માથે હાથ મૂકે અને દર્શન આલેે એ જ વ્યક્તિ ઉપાડી કે નક બાકી કોઈ એને તચ કરી નહી કરતું કોને
બરાબર પાંચ છ મણ એ સો કિલો ઉપર થતું હયશે
અ કોને સો કિલો આસપાસ થાય
બરાબર એક વ્યક્તિ જેટલું ઉપાડે એમ
હા એક વ્યક્તિ જેટલું પાડે
હા અને એ પણ ઘોડા ઉપર આવે છે ને
હા ઘોડા ઉપર સવારી કરે કોરી મોરી લઠ્ઠાઓ અને અંડાઓ જેમ કે તમાર બાજુ કાકા નો છોકરો સુમિત સુમિત ની બધા અંડા ઉપર લઠાનાવ ઓટો માર્ ત હોય છે
બરાબર
હા સુમિત તો મને ખબર છે એ તો જાય છે ક ઘોઘરા વાગાડી ને જતો હોય છે
હ પગે ઘૂઘરા વગાડે હ ઈ બધા લઠ્ઠાઓ નો ઓટો મારે કોને ભેગા થઈને
હા બરાબર
હમ
સુમિત અત્યારે બાજુમાં જ છે એ પણ હસી રહ્યા છે
સુમિત તમાર બાજુ છે
હા એ પણ અત્યારે તૈયારી કરી રહ્યો છેરે હા એ તો બસ એનું કામ જ એ રહ્યું છે
હા અ તો ભણવાનું બી તો એને આવડતું જ નહીિ કે લીટર કે સાત હજાર મળશે તો કે વધારે જ સારું
હા તો એવું જ કરી ભાઈ બીજું કઈ સારું કામ કરતો જ નથી બસ એરું જ કામ કરે બળદ બળદ એમ તો રાખે છે એરો ભાઈ બળદ ગાડું ચલાવે હા
તો મગફળીમાં ખરાબ પામય કોવામાં આવતું હશે
હા ખરપી આપે તમને દિવસના સો રૂપિયા લઈ એક વીઘા ના લગભગ સો રૂપિયા જ લે છે એક વીઘા ખરપી આપે તમને
બરોબર તો તમારો એ વિચાર હતો કે એમનો ગધાડા લઈ જ ને એમને લઈ જ
હા ચારે ક રાડે પણ એમને કામ આવશે તમને કોઈ વજન ઉપાડવા હશે ખાતર વગેરે ન ક આપે ખસાડા
હા એને દિવસ ના હોો રૂપિયા આપશે નને કધાડા સારી મજૂરી એ મને કરી આપશે એ રય એને અમારે ભણવાની કોઈ અચ્છા છે નહી